તમે કેમ
હા હું મજામાં છું હું તમને સરકારી યોજના વિશે થોડું પૂછવા અને કેવા માંગુ છું કે તમારા ગામમાં શું શું યોજનાઓ ચાલી રહી છે તે થોડુંક જણાવો નની
હા અમારા ગામમાં તો સરકારી યોજના ન ઘણો બધો એટલે ઘણા પરિવારો સરકારી યોજના ના લાભ લે છે અને સારી રીતે લાભ લે છે અને સરકારી યોજના ન બધી જે પણ અંગત જે પણ અ્યારે સરકારી યોજના અમલમાં મુકાશેને તે પણ જે પણ ગામના સરપંચ છે તે અમને જણાવે છે કે તમે તમણીસહાય મળી આ દવા એટ કે સરકારી દવાખાનું કે પછ સરકારી પણ આવી આવી કોઈ પણ સિસ્ટમ આવે કે પછી કોઈ પણ આવી સુવિધા ન આવે તે તમને મળી જાય અને તમને સારી રીતે સરકારી યોજના ન અમલ અને બધી જ સલાહ તમને મળી રહે તે માટે મ ખુબ પ્રયાસ કરે છે તમારા ગામમાં કેવું છે સરકારી યોજના વિશે
હા અમારા ગામમાં તો ખુબ સારી એવી યોજનાઓ ચાલી રહી છે કેમ કે હમણાં ખેડૂતોને ભાત પક પકવા માટે સાધનો જેમ કે દાંતડા કે પેલા ગ્રાન્ટ વાળા ચોખા જે પેલો બીજ વાવવા માટે તેઓ અને સહાય વાળું ટ્રેક્ટર ને એવું બધી બહ યોજનાઓ ચાલી રહી છે તેથી ગામના લોકો પણ ખુશ છે એટલે ખેડૂતો પણ પ્રભાવિત છે એટલે ખેતી પણ સારી કરે અને દેશમાં અના સસ્તું સસ્તું રહે તેના લીધે લોકોને ખૂબ ફાયદો થાય છે ખર્ચમાં ઘરાાડો થાય છે અને તે ખૂબ જરૂરી છે સરકારી યોજના
હા બરાબર છે તો અમે પણ સરકારી યોજનાનો ઘણા બધા લાભ લી છે અનેણ સર લાભ લે જરૂરી છે કે એ આપણા જ આપ જતા માટે છે કારણ કે આપણે જે સરકાર બનાવી છે આપણે જે નિમીએ છીએ જેથી કરીને સરકારે આપડું ક કરવું જોઈએ સરકારી યોજના જે પણ આવે નવી નવી તે આપણે જાણ હોવી જોઈએ અને બધી જ માહિતી એ લોકો આપવી જોઈએ કારણ કે અમુક ગામમાં એવો હોય છે કે સરકારી યોજના ન લાભ એટલે કે લાભ આપતા હોય પરંતુ તે લોકોને કહેતા જ ન હોય એટલે કે સરપંચ એ લોકોને જાણ ના કરતા આ સરકારી યોજના આવી છે ને તમે આ ફોર્મ ભરીને તમે આનો લાભ મેળવી શકો એવું નહી હોવો જોઈએ કારણ કે સરકારે બધાને જ એવું બધાને જ સરકારી યોજના ન લાભ આપવો જોઈએ અને બધા જ પરિવારોને આ લાભ ન પ્રાપ્ત થવો જોઈએ એટ બરાબર ખબર ને તમારે શું કેવા માંગુ
હા તમારી વાત બરાબર છે કે તમે કીધું એમ બધાને લાભ મળવો જોઈએ કે કોઈ એવું હોય કે તેઓ બીજાને ના કેહેતા હોય પણ સરકાર યોજના ખુબ જ જરૂરી છે હમણાં અમારે ત્યાં એક યોજના આવી કે તેમાં તેઓ બોર આપે અને તેઓ ચાલીસ ફૂટ લગી ફ્રીમાં બોરના આપે અને પછી વધારેાના પૈસા એ લોકો લે લે એમ એટલે અમે લોકો ગામ વાળાને કીધું કે તમે પણ આ યોજના નો લાભ લેવ થી તેઓ તેઓ પૈસા ખર્ચ કરવા પડે ને અને તેના લીધે તેઓને ફાયદો થાય અને ખેતીમાં પણ વધારો થાય અન્ય ઘણી બધી સરકારી યોજનાઓ છે જેમ કે આપણા સોલાર પેનલની યોજના જેમાં આપણને સબસિડી મળે છે આપણને પચાસ ટકા જેટલી સબસીડી મળે છે પાંચ લાખ ન સોલા તો અઢી લાખમાં મળે અને તે ખૂબ જ સારું કહેવાય છે
હા બરાબર છે એટલે સબસીડી તો ઘણી બધી એટલે કે જે પણ આપડા ખેતી ના સાધનો છે જેમ કે ટ્રેક્ટર હોય છે પછી આટમાંકીટું સોલર પછી એ બધી ઘણી બધીળા સાધનો પર આપણને સબસીડી મળી રહે છે અને તે ખૂબ લાભ નથીટ ખે આથી ટ સબડી આપે તો ખબ સારું કવાય અને ગામડાના લોકો પણ ખેતી ખેતી પર આધાર હોય છે વધારે જેથી કરીને એ લોકોને આવા યંત્રો યંત્રોનો યંત્રો લેવા ખૂબ જરૂરી છે અને તે લોકો એ ખેતી સારી કરે અને તે લોકોને સારું ધન પ્રાપ્ત થાય એથી જેથી કરીને સરકારે એમના માટે સહાય આપવી જરૂરી છે એ સબસીિડીની તમે કો તમે તમારા ખેતી કરતા છો કે પછી તમે જોબ કરતા છો તમે આવા સબસડી લાભ લી છે કે નથી લીધો
હા અમે ખેતી કરીએ છેએ તેથી સરકારશ્રીને અમે ઘણા બધા યોજનાઓનો લાભ લઈએ છેએ જેમકે આઈ ખેડ પોર્ટલ પર ઘણી બધી યોજના આવે છે આપણને જો પેલું ડાંગર માટે પણ જોઈતું હોય કોઈ સામાન ખાતર વગેરે અડધા પૈસામાં ખેડૂતને મળે છે એટલે અમને નફો પણ વધારે થાય છે જેના લીધે અમારે ત્યાં ખેતી કરવું ખુબ જ સારી રીતના બની ગયું છે તમે શું કરો ખેતી કરો કે જોબ કરો
અમે તો ખેતી પણ કરીએ છીએ અને જોબ પણ કરીએ છીએ કારણ કે અમારા એટલે હું જોબ કરું છું પણ મારા ઘરના લોકો બધા ખેતી કરે છે અને હું પણ તેમાં વધારે રસ લે જ્યારે રજા હોય ત અને મોસબી જોબ પર જ વધારે ધ્યાન છે પરંતુ આવાા. બજારના દિવસોમાં ખેતી પર ધ્યાન આપી દ્યો છું અને મારા આગધ લોકો ખેતી પર ખૂબ જ ધ્યાન આપે છે અને ખેતી ખૂબ સારી કરે છે અને ખેતીમાં તમે સરકારી યોજનાની ખૂબ સહાય પણ પ્રાપ્ત છે જેમ કે સરકારી યોજનામાં હણા. બધા રાન પ્રસાર થાયમ કે આજના એટલે અમને આ સમયે એટ ફોર્મ ભરવાના જેથી જેમાં એ કે વીસ કલમ જેવી કેસરની કલમ એ લોકો આપે છે ફોર્મ ભરવાનો હોય છે ને અમુક જેટલા પૈસા થોડા ઘણા ભરવાના હોય છે. તે ખુબ સારી રીતે અને અમુક આવા ગામડાઓમાં અમુક બધા પંપ ની પણ સુવિધા આપે છે જેમકે છાટવા. સા ખુબક હતા જેથી કરીને આવી બધી યોજનાનો લાભ લેવો ખૂબ જરૂરી છે સરકાર સરકાર આપણા માટે બની છે આપણા બધા કાર કરવા માટે જ બને છે જનતાના તમારે સરકાર નિમવા માટે શું કેવા સરકાર. એટલે જો સરકાર આપડે મીએ બધું કામ કરવું જ જોઈએ ને હું માનો છો ને એલે.
હા આપણે જે પણ સરકારને ચૂનીએ છી તેઓ પ્રોપર કામ કરવા જોઈએ નહી તો એવી સિસ્ટમ રાખવા જોઈએ કે તેઓ કામ ના કરે તો આપણે વોટ છીની પણ શકીએ અને બીજાને આપી શકીએ તેવી વોટિંગ સિસ્ટમ હોય તો ખુબ જ સારું હોય કેમકે કામ ન કરે તો આપ. આપણે વોટ છીનીને બીજાને આપી શકીએ આપણે આપણી સરકાર ખુબ જ સારું એવું કામ રહી કરી રહી છે જેમ કે આપણે હોસ્પિટલમાં ગયા હોય તો મા કાર્ડ આપણને મળે તો આપણને તે તેઓ. દ દસ લાખની પેલું આપે છે કે કોઈ પણ બીમારી થઈ હોય તો દસ લાખ માંથી બિલ ચૂકવાઈ જાય છે જેના લીધે ખુબ જ નાના માણસને ઉપયોગી બ્યું છે અને સરકારશ્રીએ ખૂબ સારું કામ કર્યું છે. જેના લીધે કોઈને પણ તકલીફ ના પડે અને તેઓને દેવું કે એવું ના થાય અને હોસ્પિટલમાં બિલ તરત ચૂકવાઈ જાય જેમ કે ખેચ વાળાને પણ એવો એક કાર્ડ બને છે જેઓ આ એકની. એક લાખનું બિલ થયેલું હોય તો તેઓને માફ થઈ જાય જેના લીધે તેઓને પ્રોબ્લેમ ના આવે અને તેઓને લોન કે અન્ય વધારે વ્યાજ ચુકવું ન પડે તેઓ દેવામાં ન જાય ત્યાં મિલકત ન જાય અને તે ખૂબ જ જરૂરી છે.
હા એ તો છે જ કારણ કે સરકારી એટલે કે સરકારી યોજના નો લાભ લેવો જોઈએ અનેમાં કીધું કેડી એટલે કે ઘણા બધા. એ બે પેલું. જે પેલું આપડે કોઈ પણ ઘર ના વ્યક્તિ મારું પડી હોય અને જે આપડે પેલ કો કાર્ડ બનાવ્યું હોય આયુષમા. તેનાથી આપણને આયુષમાન કાર્ડ તેનાથી આપણને ખુબ ઘણી મોટી સહાય મળી રહે છે જેથી કરીને આપ આવી બ સરકારી. સરકારી હોસ્પિટલો હોવી પણ ખૂબ જરૂરી છે અને ગામડામાં ગામડાને વિકસિત કરવું ખૂબ જરૂરી છે કારણ સરકારીનો અમલ કરીને ગામડાને વિકસિત કરવું ખૂબ જરૂરી છે અને ગામડામાં સરકારી હોસ્પિટલ હોવી ખૂબ જરૂરી છે કારણ કે ગામડાના લોકો અમુક. એટલે કે અમુક લોકો એ અમુક લોકો એટલે ગામડો એટલે શહેરથી દૂર હોય તો પછી તે લોકોને આવ અકસ્માત થઈ હોય તો પછી ત્યાં તરટ જ શહેરમાં લઈ જવું ખુબ મુશ્કેલ પડી જાય છે જેથી કરીને તેમનો જીવન એટલે જીવન પર આવી જાય છે જેથી કરીને. જો ગામમાં સરકારી હોસ્પિટલ હોય તો તરત જ ત્યાં પહોંચી જાય અને તેમની ટ્રીટમેન્ટ સારી રીતે ત્યાં થઈ જાય તમારા ઘર તમારા ગામડામાં કેવું છે તમારા ગામડા નજીક છે કે સરકાર.
હા મારા ગામડામાં હશે. હોસ્પિટલ બાજુના લાકામાં છે. એટલે ગામના કોઈ પણ વ્યક્તિને તેઓ જવાનું હોય તો, તેઓ ચેકઅપ કરાઈ આવે અને સરકાર શ્રીની યોજના પ્રમાણે જે પણ, તેઓને કાર્ડ બન્યા હોય તેઓને. ફ્રીમાં તેઓનો ચેકઅપ થઈ જાય, અને દવા પણ આવી જાય એટલે નાના માણસને દવાની તકલીફ ના પડે અને તે ખૂબ જ જરૂરી છે કે આપણે સારું એવું ચેકઅપ થાય અને આપણી સેહત પણ ધ્યાન. એટલે આપણે ધીમે ધીમે આગળ વધી શકીએ પણ, નાના મા યોજના ન લાભ નહી લેશે તો વેલું આગળ નહી વધે.
સર સર લ જરૂ છે, જે લોકો વધુને વધુ સરકારી નો લાભ લે અને સરકારી હોસ્પિટલનો પણ ઉપયોગ કરે આથી તમે પણ તમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર હતા સર. સરકારી યોજના વિશે આગળ જતા સરકારી યોજના નવી નવી આવે તો તમે પણ મને પણ જાણાવજો અને હું પણ તને જણાવીશ કે સરકારી યોજના નો લાભ કેવી રીતે લેવાો જોઈએ અને આગળું શું કરવું જોઈએ એ તો બરાબર ને તમે કહેશો ને.
હા એ બરાબર કે હું, તમને સરકારી જેટલી પણ યોજના આવે તેમનો આપણે ગ્રુપ બનાવશું. વોટ્સઅપ અને તેમાં લાગશું અને જારે પણ મળી ત્યારે, પણ કોઈ યોજના વિશે વાત કરશું મળી.
હા.